હલો, બસ મજામાં તમે કેમ છો? બસ મજા.
હું પણ મજામાં છું. અ તો તમે ક્યાંથી છો? એમ મૂળ.
હમ દેવભૂમિ દ્વારકા પાસે જામ ખંભાળિયા છે ને, ત્યાંથી છું.
હા, હ તમે હિતષાબેન ના અ જાણકાર છો અને હા, ઈતિક્ષા બેને મને કીધું હતું, એમને તમે ભાભી છો ને. સિસ્ટર છો, ઓકે. હમ, તો તમે દેવભૂમિ દ્વારકા પાસેથી છો?
હા, દ્વારકા પાસે કૃષ્ણજી નું છે ને.
હા, હા, ના. દ્વારકા એટલે કેહેવાય કે કૃષ્ણ ભગવાનની નગરી છે. એમણે રાજ કર્યું એ હમ અ તો તમે દ્વારકા વિશે શું જાણો છો? એમ જોવા જઈએ તો આપણે. અ એમ કોઈને એમ ફરવાવું હોય કે, કોઈને એમ અ કે ને કે, પ્રવાસ કે, કોઈને તીર્થ કરવાવું હોય, તો દ્વારકામાં એમ મંદિર સિવાય જોવા લયક સ્થળો આપણેે કયા કહી શકીએ?
હા, તમને હું કહી શકું કે દ્વારકા તમે ઓફકોર્સ તમે અહિયાં ફરવા આવી શકો, દ્વારકામાં ઘણું બધું જોવાલાયક છે. અ ભગવાન કૃષ્ણની રાસ લીલા છે, ભગવાન રાધાજી નું છે પછી આો હ, શું કેવાય? એમનું બધું અહંયા ભીમરાણા એક ગામ છે, ત્યાં પણ છે, બધું ફરવા લાયયક ઘણું બધું. અમારે પણ છે ને, આ વાહન નો ધંધો છે. કે અમારે આખો દિવ ટુર એન્ડ ટ્રાવેલ્સનું છે, એટલે અમારે મોસ્ટલી ગાડી એબાજુ જતીજ હોય, દ્વારકા. બાજુ ટુરલ ચસું છે ને, એટલે. એટલે અહીં સૌથી પેલાતો હા, નાગર.
હા, એટલે તમે નરસિંહ મહેતાના કેહેવાઓ. હું એમ માની શકું હાને.
હા હા.
ચાકની ચાક, અને નરસિંહ મહેતાને આપણે કહીએ કે ભગવાને. જે ફિફ્ટી વન ટાઈમ્સ ખોટું નહ હોતું. ત્યાં સુધી પ્રજા દેખાડ્યા હતા ક્યાંક ને ક્યાંક, અમેં આ તમે કદાચરા ગંગા જડયો જે જઝવેરચંદની વેઘાણીની. જે પુસ્તક છે એમાંય અ એ બધા પરર્ચા ક્યાંક ને ક્યાંક લખેલા છે એમની અ જે આપણે શું કહીએ નરસિંહ મહેતા પર. અને, અંતે જે મીરાબાઈ છે આપણે જે કરવામાં આવે છે તે. પણ મૂર્તિમાં જે દ્વારકાની મૂર્તિમાં છે એમાં સમાઈ જાય છે. તો એક બહુ મોટી આપડ કેવાય ને કે એમાં ચમત્કાર. અ વાત છે દ્વારકાની. અ અને અ દ્વારકામાં અષ્ટપટરાણીઓ પણ છે કદાચ તમે જો જાણતા હોવ તો.
હા તમે જે કયો છો એ વાત બરાબર છે, દ્વારકામાં આમ જોઈ નેતો જોવા જેવું ઘણું બધું છે જ્યોતિર્લિંગ છે નાગેશ્વર છે. કે મહાદેવને બાર જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ છે નાગેશ્વર. ત્યાં દ્વારકામાં પ્રોપરે જોઈએ ને. તો ત્યાં ભડકેશ્વર મહાદેવનું, મંદિર પણ છે. અને ત્યાં બધ
હા મંદિર પણ છે અને બહારથી ના જાત્રાળુ એટલા બધા આવતા હોય છે ને. કે વાત જવા દો કે બહુ દૂર દૂર થીને લોકો ત્યાં આવે છે. અત્યારે તો ત્યાં આ વાતાવરણના હિસાબે. ત્યાં બધું બંધ રાખેલ છે મીન્સ કે આ દરિયાકાાંઠે જઉું ને જે ઘાટ છે, હા એ બધું. હા વરસાદના લીધે કે હમણાં હમણાં ઘણા બધા એ બનાવ બની ગયા છે કે ત્યાં માણસો ડૂબી ગયા છે, એમાં જોવા જઈએ ને તો અમારામાંથી ને જે અમારી કાસ્ટમાંજ એક અમારે ત્યાં, નાદની વાડી બનતી હતી ને તો ત્યાં એ ઉદ્ઘાટન હતું. તો બધા અહિયાં ઓફકોર્સ અિયાં જો આવતા જોઈએ તો બધા અહંયા જવાનાજ છે દરિયે નાવા બધા. તો ના વાગ્યા એમાં બધા તો એક અમારા ફેમિલી મેમ્બરજ હતો કે ત્યાં ડૂબી ગયા. એ ડૂબી ગયો ને એને બચાવવા માટે બીજો ગયો તો જે ડૂબી એક જણતો ડૂબી ગયું એક માંન માંન અમે બચાવી સૈકા. એટલે ક્યારેક જોવા જાય ને કે આપડે સારું કાર્યમાં જાય પણ આપડું જ પોતાનું ખરાબ થઈ જાય.
થાય છે બહ સત્ય વાત કીધી, અને જેને હરબ કોણ એવું કેવાય છેને કે, કોણ લજાવી એટલે ક્યાંક ક્યાં ભગવાને એને બચાવી દીધો હશે, તમે કેમ છો એમ કે બચાવવા ગયા એમ. અને આપડી દ્વારકા તમે કૃષ્ણ ભગવાનની નગરી કહતો એમાં અ મેં જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી દ્વારકામાં. આપણે જોવા જઈએ નેતો એક હોળીનું મહત્વ છે, અને જન્માષ્ટમીનું મહત્વ બહુ છે.
હા ત્યાં જન્માષ્ટમીનું હા. હા હા તમે જેમ કહો છો એ વાત બરાબર છે એકદમ. ત્યાં જોવા જાય ને તો હોળી ઉપર અમારે છે ને અહિયાં બધા દ્વારકા ચાલીને જાતા હોય છે.
હા હા મેં જોયા છે કેટલા બધા અત્યારે જ હમ.
એમાં જ અત્યારે જ એક બાપા છે ને આમ સતા સુતા જાય છે. તમે ન્યુઝમાં કે એમાંમાં જોયું હોય તો નાનોકડી એવડી ગાડી છે. અને પોતે આમ આપડે દંડવત પ્રણામ કેમ કરતા હોઈએ, એવી રીતે જાય છે. અને જામનગર થી ના આગળ કોક લોકો એની પાસે પૈસા હસ ને તો કોઈક લોકો એને લૂટ તે લીધા.
બિચાર એવા માણસ ને માણસો મુકતા નથી તમે
મકતા નથી બહુ સત્ય કેવાય, પણ હરી પહોંચાડી જ નાખે છે છેલ્લે. લોકોને ક્યાંક પણ, આપડે જોવા જઈએ ને.
ફિલહાલ તો છે ને ડ્રાઈવિંગ શીખવા જઉ છું ફોર વ્હીલ, મારા સાથે, તો ઈ દાદા ને હું મળડી હતી એટલે મને આપને ખબર નહોતી કે ઈ રસ્તામાં અમને ભેગા થશે તો પછી છે ને મેં એને, પાણી ની બોટલ આપે આપણી પાસે તો ત્યારે તો કઈ હોય જ નહી ને કે આપને ખબર હોય તો આપડે એના માસે કઈક લઈને જાય ફ્રૂટસ કેવું કઈક. અને પછી ભાઈ સાહેબ અને એમને પગે લાગી એમાં જોઈ ને. તો એમાં બાપા સીતારામ નો જ એનો લુક દેખાય ને એનો અવતાર દેખ કે એવા જ દેખાય સેમ ટુ સેમ.
હમ.
મદદ કરવા તો ઘણા હોય છે પણ આવા લોકો જોઈએ ને અત્યારે તમે ઓલું તેર વર્ષ ની બાળકી સાથે જોયું દુષ્કર્મ કરેલું.
હમ, આજકાલ બહુ વધી ગયું છે આપણે જોવા જઈએ તો. ક્યાંક નને ક્યાંક, હા, અ અને આ
પણ સામે ખરાબ કરવા વાળે એ વાત
બહુ વધી ગયા છે ખરાબ કરવા વાળા, સાજું કરવા વાળા બહુ ઓછા થઈ ગયા છે હવે. જીવનમાં, અને ખરાબ કરવા વાળા બહુ વધી ગયા છે મને પણ એવું લાગે છે ક્યાંક ને ક્યાંક.
તમે જેમ કીધું કે હોળી હોળી ઉપર દ્વારકામાં બહુ જ છે. તો અમારે અહીંથી ને એટલું માણ હાલીને જતું હોય દ્વારકા. કે રાજકોટ થી મુંબઈ થીને અમુક ચોટીલા થી અમદાવાદ થી એટલા માણસ આવતા એ લોકો ન સંઘ આવતો હોય, અમે ક્યારેક એમાં સેવા કરવા પણ જાય છી કે આપડે તો સેવા આવી રીતે તો ન કરી શકીએ પણ ક્યાંક ઈ લોકો ના ઓલા નાખેલા હોય ને. પાલ. જે સેવા કરતા હોય, એમાં આપડે રોટલા કરવા હેલ્પ કરવા જઈએ કક સુધારવા કે ગમે કરવા મે જાય, અને અહં એમાં જાતાયને તો જોવાની પણ એટલી મજા આવે. અને માણસો ને ખવડાવું પીવડાવું બધાની સેવા કરવી. અમારે એક કેમ્પ હોય કે ત્યાં સ્પેશિયલ માણસો એકદમ થાાગ લાગે પગ દુખતા હોય ને. એ માર સ પગ દાબવા અનેને મસાજ કરવા અને માથું દુખતું હોય તો બધું. એવી હેલ્પ કરવા માટે એકખ કેમ્પ હોય છે.
હમ, હા મેં જોયા છે લોકોને. આવી મદદ કરતા રહે છે લોકો ક્યાં અને આપણે સૌરાષ્ટ્રની જે આપડણે ધરા પર ઉતરીએ ત્યાં તો કેહેવાય ને કે અ બહુ બધા લોકો કહે છે કે, અ કોકદીપ ભગવાન ઉપ સૌરાષ્ટ્ર માતા ને તારું જે સ્વર્ગ ભૂલાવું. એવી પણ માનતા છે ક્યાંક ને ક્યાંક અને સૌરાષ્ટ્રના લોકો એટલે દયાળુ. ક્યાંક ને ક્યાંક એકબીજાની મદદ કરનારા. અને તમે આપણેે આ તમે જેમ કીધું એમ આપણે આવી રીતે મદદ ના કરી શકીએ કદાચ અ ધન આપીને કે ધાન્ય આપીને પણ બીજાની મદદ આપણે જેવી રીતે સારી રીતે કરી શકીએ એ એ એવી રીતે, અને કાલે જ મેં એક હું વાંચતો હતો અને સાંભળતો હતો પણ અ સંત દેવીદાસ જો તમે સાંભળ્યું હોય તો, સંત દેવીદાસ અને જે આપણે અ શું કે અમર દેવીદાસ અને એમની એક શિષ્યા હતી એમની પણ કાની બહુ ફેમસ છે જે આપણે રક્તપત આપણે જે કહીએ છીએ જેને. લેપ્રોસી કહીએ છે જેવા લોકોને કોઈ રાખતું જ નથી. અ એમને પોતે માં જણેવી હોય તોય કાઢી નાખે ઘરની વાર. પોતાની માને થયો હોય તોય દીકરો બહાર કાઢી નાખે, અને સંત દેવીદાસ. એમની શું કે એમના આશ્રમમાં રાખે અને લોકોને મદદ કરે ક્યાંક ને ક્યાંક. અને પછી એમની એક શિષ્યા પણ મળી. જે શિષ્યા કે એના લગ્ન થયા હતા. અને અ એના લગ્ન થયા પછી અ એને ક ને કે રસ્તામાં ક્યાંક ને ક્યાંક આ આશ્રમમાં એ લોકો ઉભા રહે અને એને જોઈ. એની એની સાસુએ કીધું તું ત્યાં જતી નહીં કારણ કે તો તું જો જઈશ તો કને ક્યાંક અભડાવશે આ લોકો આ બધા, પણ એ જાય છે આ રકની પીડા સહન જે અવાજો આવે છે એના પરથી અને પછી એ ત્યાં જ રહી જાય છે, કે અ નવજુવાન જે હાહિનની દીકરી હતી. અ અને આવી કેટલી આપણે અમારે ગાથાઓ જોએ છે.
હમ તમે જેમ કહો છો એમ દ્વારકા દ્વારકા નગરી પાસે એક ભીમરાણા ગામ છે મોગલ
હા.
હા એ મોગલમા નું ધામ છે ને ઈ મોગલમાની જન્મભૂમિ છે. કે મોગલ મોગલમાં નો જન્મ ત્યાં ભીમરાણા થયું છે.
હમ હમ.
એવુંના આ અહીં કબરાઓ અને જ્યાં છે ને ત્યાં એમનું સાસરું અને માવતર કે શું કે એવું છે, અહંયા તેમનું જન્મભૂમિ છે કબરાવ. અહંયા ભીમરાણા, ત્યાં બહ મસ્ત મંદિર છે. ત્યાં જમવાની રેવાની સુવિધા છે બારે મહિના ત્યાં પ્રસાદી હોય છે. રાત્રે એને બપોરે. બારે મહિના, એવું નહિ કે આ વાર હોય કે તહેવારો હોય. કે ફિક્સ એવું નહ બારે મહિના અં અને ત્યાં પબ્લિક પણ એટલું હોય છે કે દ્વારકા ફરવા ગયા હોય. તો બધા ગામ તો બધા જાન જ છે. ભગવાન ના હોય કે આપને એ બને પ્રસાદ નો લાવો પણ મળે.
હમ, બહુ સત્ય કીધું તમે, અને આ હા આપડે કેવા જઈએ ને કે ત્યાંની ધરા પર લોકો બહુ મદદ કરે છે એકબીજાની, ક્યાંક ને ક્યાંક. અને અન્ન માટે તો તમને કદાચ કોઈ ના જ ના પાડે મને જ્યાં સુધી ખબર છે. છે ત્યાં સુધી.
હા.
અને અ થોડાક આગળ આપણેે વધીએ તો ભાલકા તીર. જે, આ જ્યાં પ્રભુને બાણ વાગ્યું. એટલે કાબા દ્વારા, અને એ પણ બહુ પ્રખ્યાત છે ને. હું આટલું બધું બોલી જાઉને રૂકમણી માતા નું નામ ના જાય. તો આપડો આ પ્ર્રવાસ અધૂર રહી જ્યાં. કારણ કે રુક્ષ્મણી મંદિર પણ કિલોમીટરના હમ. શનું મંદિર છે.
હા રુક્ષ્મણીજી નું પણ મંદિર છે ત્યાં.
હા. કષ્ટપટરાણી માં આપડે કહીએ તો રૂકમણીજી નું મંદિર છે. અ આમ જ આપણે બીજા વિષયો ઉપર પણ વાત કરતા રહીશું. તમારી જોડે વાત કરીને મને ખુબ આનંદ થયો, અને પછી તમારે કોલ લેવો છે?
હા હા.
સારુ. તો હું કરું કે તમે કરી શકશો? તમને ખબર છે ને કેવી રીતે કરવાનો છે?
હા હા ખબર છે મને, ધન્યવાદ તમારી સાથે વાત કરવાની.
હા બાય.